હલો.
બોલો.
બોલો બેન? શું કરતા હતા જમી લીધું કે?
હા જમ ટાટા જમીના રાખ્યામણા
યારં તો છમન બાકી છે છોકડ સ્કૂલે આવેને તેની રાહ જોતા હતા.
હ હોજી અટાણ ખુલે
હા મારે હવાર હાથે જાય ત છેટ પોણા કોણે આવે. છ ભાગ છુટી ઝેઠ પો
હા.
માત્રોને આવે પછી આવીને ખાઈ પીને ફેસ થાયને- -
હ.
પછી પાછ ચ ટ્યુશનમાં વય જાય છેઠ હાડા છો હાડા છો એ આવે. મારે ન બ ચાલુવે સાડા હાત થી અઢ એટલે આઠ વાગ્યાનો ટાઈમ છે. હાડા આઠ લેવા આવે ને ગાડી. કસે ઠાડા શપ થોવે કેમ ના પાંદો રોક મમાં આવશે ત્યાં રાહ જોઈશે ખાવાનું બાાગ છે. નઈ બહુ છેેટી જ નતી હાલીને જાય તો દો જ મિનટ થાય. ગાડી વાળા ને પણધ મુકતા મુકતા આવે ને પાછા બધ છોકરાઓને.
હા.
ઉતર. તથી પંદરક મિનિટ થાય ગાડી વાળા ને તો પણ છૂટે જ મોડા ને. હા નાસ્તો લઈ જાય રોટલી. સાક ને અ ફૂટ એવું બધું લઈ જાય અને હવારે ખાવડાવીને મોકલી એમ તો. એટલે વાંધો ના આવે પણ બહુ જાજો ટાઈમ છેશેનો નિશનો. નાનું આપે અથી જ લઈ જવાનું પણ હેલઘી ને બાર નુ ની ખાઇ. ા નહી નઈ ખાલી રોટલી શાક સિવાય બીજુકાય નહી. રોટલીની શાક અને ફ્રૂટ આ છે લઈ આવવાનું રોજ ખાલી એક શનિવારે છે ને. તમે ઈડલી ને ઢોસા અનેને પરાઠા ને એવું દેવું હોય ને તો તમે સ્નક્સ નેવું કઈ દઈ હોવો ખાલી એક શનિવાર એક દિવસ હેલ્દીી જ કારણ માનું કે કઈ ઉપમા છે પોહા છે ઈડલી છે. દોસા હ એવ એવું હેલ્દી ફૂડજી હા એટલે ખાલી શનિવારે જ દેવાનું.
હા
બાકી રોજ તો ખાલી શાક ને રોટલી ને ફ્રૂટ આજ વસ્તુ દેવાની.
હા.
ભાવે કે ન ભાવે પણાક ના રોડી દેવાની ચૂકણી નહી શા એટલીને. પછીવ દઈએ શાક શાક ને રોટલી દઈએ ને થોડુંક જર ને એવું નાખી. દઈને ક લાડુ હોય તો લાડુ એકું રાખ દે એ પછી ખજૂર રાખ દે સાઈડમાં અને ફ્રૂટ હોય જીવ હોય ફ્રૂટ તટાણ સિઝન પ્રમાણે તો એ ડબામાં કપીંદે
હા
દ સોમવારે એમ તો ખરા મોકલીએ હવે થ. હવારે કઈ ઉપમા હોય આથી બધું. સવરાવીી સવારે પોહા હોય ઉપમા હોય. હમ સવાય એવું એવું હોવા ર નાસ્તા મંદઈ દ
હા
સાજ ખલ
અમારી બહારની વસ્તુ તો ના હાલે પડીકા ને એવું તો કઈ બાર ની વસ્તુ પછી હોય ને અયા લઈ લે ટીચર લઈ જાય ને કદાચ છોકરા નાના તો ઘરની વસ્તુ હોય ને લઈ જ લઈ જવાની. બાકીની્યાં કાયમ તપાસ કરે કોણ બાર નું તો અ્યાં લઈ લે ટીચર તુઈખું રેવા છેને એટલે કોઈ ન લઈ આવે ઘરનું જ પ હવે આ છે, ઢોકળા બનાવ્યા તમે રવાના
જ
એ લઈ ગયો છોકરો
હમ, હમ
સોસને ઢોકળા
હ રો પણ
દરજ અલગ અલગ હા કારો રોટલી ને દહીં લે છે. શાક ઓછું ખાય તીખું. એટલે એવું લે છે. કાદાળ ભાત લે છે. હમ
અમે તો આડ ફાવું તો ન દઈએ ભરી કારણ કે ભ અહં ઢોરે ને પાછું એટલે અહિયાંમ ઢોરવાની મનાય હો એ. પછી ઉપાડવું પડે ને લોકોને તે જો ધઢોરાણું હોય ને એ તો છોકરા ખુદે જ ઉપાડીને આપડા ડબ્બામાં નાખ દેવાનું પાછું ડબ્બામાં નાખવાનું પાછું ખાઈ લઈને પછી ઢોરું હોય ને.
કે જાડી હોય ને હઉ નીચે તરિયાની એવી જ નાખ એટલે જાડુ જાડુ થઈ જાય.
અમે તોરા છોકરાને દાળ ભાત ને એવું તો નથીતા. હ, હા શાક રૂટની ઉધે એટલે ફટાફટ ખાઈગઈને ઢોરે ની એમ શાક એ બહ રસો. ઓહી નને ઓું કે સુકું, સુકું સકઈ.
ને સ્કૂલ માં છે ને, હોય બે વાર નાસ્તાય હોય એટલે વાંધો ન આવે.
નાપતા હ છે ને તો, તો
હા ન્યા આપે દાળ ભાત હોય વખારેલ ખીચડી હોય દાળ ઢોકળી હોય. અલગ અલગ હોય પછી ટીચરનોો બર્ડે હોય ને તો અ્યાં જ પકોડા ને એવું હોય અલગ અલગ ટીચર ના બે હોય ને છે. અહં ત અલગ અલગ બધી હોય સમોસાને ન્યાંજ બનાવે છોકરાઓટું
ટ્રેન
તહી એવું હોય બાકીને તો અલગ અલગ બધી બનાવે સુખડી હોય નાસ્તામાં
હા, હા, હ
બે વાર એક વાર નાસ્તો આપે ને એક વખત જમવાનું આપે હા પછી છોકરાઓને એમ ઠેકાણ ન ભાવતું એ હા ચણા હોય ચણા ચાટ
હમ, હમ છે. એ તો બહ સારું કેવાય તો
દરક દરરોજ અલગ અલગ હોય મગ હોય, ને દાળ ભાત હોયને વઘારે ખીચ ખચડી હોય ને બટેાટા પવા હોય
છે હમ, હમ, હમ
અઠવાડિયામાં અલગ અલગ બધી દેવાનું પણ છોકરાને જો નોભાવે તો આ નાસ્તો ઘરેથી લઈ જઈ ખાઈ લયા બાકીને, બપોરે જમીને જાય પછી ત્યાં નાસ્તો ખાય ને. આ ભાગ તો બોલે ગયા હોય થાયને
હારું કેવાય અમે બધું આપતા હોય તો જમવાનું ને એમ તેમ પછી બાયનેું લઈ જાય તો પછી ટાણે એક તો આ વસ્તુ માસમાં છોકરા બીમારી પડે બેણી ખાય તો એટલે બધી સ્કૂલમાં ન હોય હા તો હારું કેવાય આમા સ્કૂલમાં
હોય એ સારું ટીચર ને નહ પછી હ
હા નકરતા મોક્ષમાં તો બનાવે સારું નહી પણ અહીં તો હારું હોય કે ટીચર એ ખાતા હોય એમ તપાસ કરે કે હારું જ બનાયુ તો અમે ખાઈ એ મતલબ
હવે તો પણ સરકારી સ્કૂલોમાં સારું થઈ ગય એમ ખાવા પીવાનું દેતા હોય તે પેલા વરી તેતા એવું હરર તો બધી તપાસ થતી હોય ને
અને કોઈ નો બર્થડે હોય ને તો ચોકલેટ ને એવું નહી લઈ જવાનું એવું હોય
છે
તો સરદી ના સાકર ને એવું લઈ જવાનું એવી હોય બદયને તો સાકરથીઈ કે કઈ ન થાય લઈ જવાનું ચોકલેટ નહીં લઈ આવવાની હ નાના છોકરાઓય બાલવાટિકા વાળા તો પાંચ પાંચ વર્ષ ના જ એટલે
કરતા પણ ઈ સાકર કરતા એના કરતા જે બિસ્કીટ ના પેકેટ ને એવુ આપે તો હલેે ને છોકરા ખાય એટલે બહાર નું કઈ નથ દેવાનુ ઘેર થી કઈ બનાવીને મોકલ લે તેવું નહી દેવા દે
હા એવું હલે એવું હલે પણ પછી વધી સંખ્યા વધી જાય ને એટલે એવું પછી ન દઈને બહ સંખ્યા છે સ્કૂલ
એટલે બધાને દેવાની એમ એટલે પોતાના ક્લાસ માં જ નઈ દેવાનું નીચે ક્લાસમાંય દેવાનું
હા સાકર લઈ જાય એટલે બધા દેવાની હાલે ક્લાસમાં દેવતા પણ પછી જમવાનું ને એવું લય લઈ જાય એટલે બધાને દેવું પડે ને તો કોક કેમ કેય હ
અમારે સ્કૂલમાં તો કેવું છે કે આમ બર્થ ડે હોય ને જન્મ દિવસ તો કઈ ચોકલેટ ને એવું તો કઈ વસ્તુ ખાવાનું લઈ જ નહી જવાનું. કારણ કે કોઈ કોઈ નુ ખાવાનું નો હોય ને. તો અહીંયા ચોકલેટ નું કઈ નઈ લઈ જવાનું. જન્મ દિવસ હોય તો ખાલી છે ને અયા એક બોક્સ રાખે રાખેલું હોય તો એમાં જે આપડે નોટબુક હોય ને દુકાને મળે કોરી નોટબુક એવી નોટબુક ને પછી, પેન ને, પેન્સિલ ને, રબર ને એવી આ જે કીટ આવે ને એવી કીટક એક બોક્સ રાખ્યું. તો ઓન જે બાળકો હોય ને આપડે અનાથ આશ્રમ ના બાળકો હોય, ગરીબ બાળકો તેના માટે એવું બોક્સ હોય તો એમાં આપણે નાખી દેવાની બુક ધરમાદો કરવાનો એટલે. બુનો આપણે બુક સ્ટોરેથી નવી બુક લેવાની આપડે જેટલી અ સક્ત એવી ભક્તિ પ્રમાણે તમારી એક બુક નાખવી દેવી બે બુક એવી રીતના તો જે બર્થડે હોય ને તો એ અ લોકો આપડે પેન્સિલ રબર આ બુક નોટબુક એવું લઈ અને આપડે ઓલામાં બોક્સમાં નાખી દેવાનું પછી એ લોકો ફોટો પાડે સ્કૂલ વાળા અને પછી ગ્રુપમાં બધી મોકલે એમ. કે આ છોકરા ન આજ બર્થ ડે છે, અને એને આ વસ્તુ આપી ધર્માદા. તે બોક્સ માં પછી જેટલી વસ્તુ છે માં થાય ને પછી જીવનાર્થ બાળકો હોય ને એને એ લોકો ભેગું કરી અને દઈ આવે. એમાં નોટબુક ને પેન્સિલ જે સ્ટેશનરીની વસ્તુ હોય જે સ્કૂલમાં વપરાતી હોય છોકરા નાના છોકરા. વાપરી હો ગ એવી વસ્તુ દેવાની. કઈ ચોકલેટો વોકલેટો. તે કઈ નઈ દેવાનું ધર્માદ જ કરવાનું ખાલી તો એ અમારા સ્કૂલમાં તો સારું છે. મોખું છે પણ અમા છોકરાને છે ને. જન્મ દિવસ મે મહિનામાં જ આવે. તો તો અહીં હ વેકેશન હોય. તેમાંર કોઈ દી થાય જ નહી. હા બધી નિસળું બંધ એટલે કઈ થાય જ નહી અમારે ત અયા. જે તમારી છોકરી છે.
હા અહી છે છોકરાનું આવે છે. તો સાકર દઈ.
કોઈ ફોટો જ ના આવે એમાંમે તો ઓલામાં દેવા નાખા વાર ન થાય. નોટબુક નાથી લોકોને સારું એમ સિસ્ટમ હતી કે. ક લઈ જવાનું નહ જન્મદિવસ હોય ત અને બસ આ. હા હા.
બધા આખે પ્રાર્થના માં બધ હેપી બર્થડે કે.
બ હા તો આની પ્રાર્થનામાં જે સમવું ને પ્રાર્થના તો એ જ બધ. તે એને સામે બોક્સમાં નાખવાનું અને પછી ફોટો પડ્યા એટલે બધાને ખબર પડે છોકરાનો જન્મદિવસ છે.
હા છે.
તહી જ ઊભા કરેને તો જ બોક્સમાં નાખવાનું પછી આખા ગ્રુપમાં ફોટો મોકલે. બે ત્રણ જણા હોય તો બે ત્રણ જણા ને ક્યારે ઊભા રાખીને પછી જે વસ્તુ લઈ એ હોય ને બુક. આ બોક્સમાં નાખતા હોય ને ફોટો પાડે. કે આ વસ્તુ આ આપ્યો ને. જે જે વસ્તુ આપી હોય ને એનું નામ એ લખે. કે પ આ છે તો આ. જન્મ દિવસ છે આજે અને એની બુક અને પેન્સિલ ને રબર ને. કેટલી બુક આપી બે આપી તને આપી તને બુક આપી બે પેન્સિલ આપી. પાં રબર આઈપ દાનમાં પ એમ આખું ના લખીણ કેટલી વસ્ત પીને તું લખીણ મોકલી. એવું હોય એટલે સારું કે એમ બીજાને કામ આવે એમ ધર્માદય થાય. ચોક. બે છોકરા માંદા પડ્યા હતા તું સારું ન. કે ભાઈ ને એની સિસ્ટમ સારી છે આમ. હા તો હું છે ને જમી લોઉ જ તમને નિરાતે ફોન કરી. હવે એ આવજો.
હ